મજામાં.
આજે તમે ફ્રીજ સે કે? હા. હા.
આપણા વિષયનું નામ વર્ષાઋતુ હ ને. તો આપણે જોઈએ કે ઉનાળાની કડકડતી ઠંડ કડકડતી ગરમીમાં ઘણા બધા વૃક્ષો પાણી વગરના સુકાઈ ગયેલા હોય છે.
હહ મેં આ થી પૃથ્વીજને દુકાળ પડેલી હોય તેવી અનુભવતી હોય છે હ. એજ એવડા ળ જે પાણી વાળા હોય છે એ નદીમાં પાણીના અસત ના કારણે મારી દેતા હોય છે કે ફરજલા જે જીવડાઓ
એ પાણીમાં રહેેતા હોય.
એ અંદારજ
દર કરીને પાણી જેમ જેમ અંદર જતું હોય છે તેમ તેમ હાથે જે લોકો જતા હોય છે. પણ માછલી જે હમ
જે પાણીમાં રહેતા પ્રાણીઓ જેમ પાણી
ફૂટે કે તરત જ મારી જતા હોય છે.
હમ ગરમી નનીકળ કરતી ગરમીને તરત જ જો
જૂન જેવી મહિનામાં વરસાદ પડતો હોય છે ને પહેલા જ વરસાદે આખી પૃથ્વી પરની માટી જો ભીના સ્ટાર્ટિંગમાં જાય તો ખુબ જ સારી એવી સ્મેલ આવતી હોય છે માટીમાંથી જે આપણને એની સુગંધ એટલી મસ્ત આવતી હોય છે કે ખાવા મન થઈ જતું હોય છે
એ રીતના જો વરસાદ વરસાદ
શરૂઆતમાં જો પડે અને આખી પૃથ્વી પર બેની માટીની સુગંધ ફેલાઈ જતી હોય છે અને ખેડૂતોના મુખ પર પણ ખુબ જ
તા હોય છે ખુબ જ પુતા હોય છે પ્રાણી
પ્રણી અને સાથે સાથે ખેડૂતો પણ ખુબ જ ખુશ થઈ જતા હોય છે અને તેવીજ રીતના જો પાણે પ્રમાણમાં આવે તો જ લોકો માટે સારું કહેવાય અને જો પ્રમાણમાં વરસાદ ના આવે તો એ પણ એક પ્રકારનું નુકસાન
હ
હવે ધારીએ કે થોડું પાણી આવવું અને પાણી પછી હજુ જલ્દી જ ના આવવું તે પણ ખેતી માટે નુકસાન જ છે અને જો પાણી આવવું એની સાથે બરાબર એક કરે તો તે પણ પાક માટે સારું ના કહેવાય તે પણ પાકને નુકસાન જ કરે છે તો ટાઈમસર વરસાદ આવવો એજ પાક માટે સારું છે કારણ કે જો વધારે વરસાદ પડે એકધાર તો પૂર જેવી પરિસ્થિતિઓ પણ પરિસ્થિતિઓનો પણ માણસો એ સામનો કરવો પડે છે જેનાથી ઘણા બધા પાકો ગુમાય બેઠે છે અને અમુક જે નદીઓ જેવી ઝરણાની નજીક વસતા લોકો પણ એ લોકો ઘર પોતાનું ખોઈ બેઠતા હોય છે કારણ કે ઘણા ઘણા કારણે જે નદીઓ આવતી હોય છે ગામડાઓમાં એનું પાણી ભરાઈ જતું હોય છે જેથી લોકો ન જેટલો પાક હોય એ પણ એમાં પાણી ના કારણે પાણીમાં આવી જતો હોય છે અને બગડી જોતી હોય છે જેથી એ લોકોને ખાવામાં પણ ખુબ જ મુશ્કેલી થતી હોય છે પણ તેજ સમયે જો સરકાર એની જાણ પડે તો સરકાર દ્વારા એ કુટુંબોને ખાવાનું પહોંચાડવામાં આવતું હોય છે અને રહેઠાણું પૂરા પાડવામાં આવતા હોય છે ઓછું પાણી નો વરસાદ થાય અને થોડા સમય પછી ના થાય તો તે પણ અનાવૃષ્ટિ જેવી વસ્તુ સર્જી શકે છે જેથી જેમ કે આ વરસાદના કારણે પાકના
હા હવે છે ને એટલે ઘણી બંધી ઘણી બધી
હા બરાબર છે આગળ મિત્ર બોલો ને
હા ઘણી બથી પૃથ્વી પર વરસાદ થાય એટલ
બોલો બધા
હ
દેડકા નો અવાજ પણ આવતો હોય છે
હા હા
ઘણા બધા વરસાદના કારણે પછી
હા
કોયલ જેવી પક્ષીઓ પણ લોકોના મધુર અવાજથી કાઉ કાઉ કરી દેતા હોય છે વાતાવરણમાં પથી હરિયાલીની સાથે એ લોકોનો અવાજ પણ મેળ ખાતો હોય છે અને ચોમાસામાં મેઘ ધનુષ્ય દેખાતો હોય છે એટલે પૃથ્વી અને આકાશ ન બંને ન મેળ ખાતો હોય છે તેવ મસ્ત તો વાતાવરણ બની જતું હોય છે
હા તમે આગળ જણાવશો કે તમે ખા હો હા જ એવી રીતના લેવા જતા હતા અને બધું હા હા અમે બે ત્રણ જને ડુંગર ઉપર આવું સેવા આવે લેવા જતા હશે પણ ચડમાં બહ મુશ્કેલ પડે છે ડુંગર ઉપર
હા પછી એ કેવી રીતના તમે એક લવતા હ હતા
બધી જગ્યા જવવુપડે હ ઝાડા પર જોયું હોય સાથે અમે ખુદ હય જમીન પથ જામીનમાં ખદીન લસ્
હ પાશે
અને ખાવાો ફ પે હોયબ
હા બરાબર વે જંગલી ચ એઓખે
હા
હા જોુબીજ
હજ પીજું તો હ જમ કરનુંમાં
હમ જણાવો ને મિત્ર
હા જુંંગર
તેમાંથી શું બનાવે મિત્રો
તેમાંથી હ ખાનનું સ હ ડાું અને કઠોું તેમાંથે છું કોઈ ભી વસ્તુ ખાંડ બના મીઠો
હમ કઈ ઉદાહરણ આપણને છે તમારે બનાવતા હે તોી
હા તે તેરામાંથી તે હા તેલામાંથી પાતળ પના વે છેે તે
કાન ગાન એવું છેજ ને
હા તેજ બનાવે છે.
તે બો જ મસ્ત લાગે ને તેલમાં વ ગારી આપે ત
હા બહ મસ્ત લાગે ખાવાનું ખાણ ભી બહુ મસ્ત લાગે
હ ડાળમાંખ્યા
હા
એ રીતનાજુ બીજું જણાવ
તે
તે પેલું કવદર કેવું કે કે તમારી ભાષામાં
હા કવદર
હા એને કેવી રીત નાખાવામાં આવે જંગલ માં રે કે
તો ડુંગર હ કોણ ફેરવા જજા હરે ડુંગરપતે રેય જગ્યા જવા પડેકા આ તે પછી તેને તોડી
હા મિત્ર પછી
ચાલુ હોય તે ઉપર કાઢ નાખ અંદર હો અંદર ખાવાનું મસ્ત લાગે અને હા